હમ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
જો એકદમ મજામાં શું કરો છો?
બસ કઈ નઈ બેઠા છે તમે જમી લીધું?
ના બસ જો હવે જમવાની તૈયારી ચાલુ છે શું બનાવવું એ વિચારતી હતી
સરરા સરસ સરસ આ તો એક અમારે એક એકદમ રસપ્રદ વિષય મળે તો મેં કીધું આજે આપડે એના ઉપર ચર્ચા કરીએ કે આપડા દક્ષિણ ભારત નો ખોરાક આમ એકદમ શું કેવાય અરે એ વિષય એકદમ રસપ્રદ છે કેમ કે એના પર બઉ શું કેવાય આપડા દક્ષિણ ભારત નો ખોરાક છે ને આમ દેશ અને વિદેશમાં બંને જગ્યાએ ખુબ જ પ્રખ્યાત છે. તે કે કેમ કે તેનો તેનો સ્વાદ છે ને તેનો સ્વાદ પોષણ અને આમ સહકાર એકદમ સુંદર રીતે મળે છે આપણને
હમ મેં પણ ઘણું સાંભળ્યું છે દક્ષિણ ભારતના ખોરાક વિશે કે એ બ હા સારું હોય છે ને એમ એટલે ચલને આપડે વાત કરીએ બિલકુલ
હમ જો કેવું કે જો દક્ષિણ ભારતમાં મુખ્ય રીતે છે ને ચોખાનો વ ધુ ઉપયોગ થાય છે કેમકે ઘણા ઘરોમાં તો રોજ નું ભોજન ચોખા હોય છે ખાલી ત્યાં આગળે
હા એ ઘણું એ લોકોને ત્યાં ચોખાનો ઉપયોગ થાય છે એ લોકો રોટ ટલી ને એવું બધું ઓછું ખાય એમના ઘરે રોજ મતલબ ભાત ને તો બનતું જ હોય છે
હમ કેમ કે છે ને શું કેવાય ત્યાં આગળ ચોખા સાથે બાર પછી સંભયિક છે ને પ્રસિદ્ધ વાનગી છે ત્યાંની કે તેમાં તુવેરની દાળ અને ઘણી બધી શાકભાજી નો પણ ત્યાં એમાં ઉપયોગ થતો હોય છે
હ એ બઉ સારું હોય છે મે ત્યાં જઈને તો નથી ખાધું પણ અમારે અહિયાં મળ ળે છે તો મે ટ્રાય કર્યું તું એ બ સારું હોય છે હ વિચારતી કે અહિયાં આટલું સારું છે તો ત્યાં તો કેટલું સ્વાદિષ્ટ હશે એમ
હમ એટલે એ જ ને કેમ કે શું કેવાય ત્યાં આગાળી બીજે વાનગી પણ હોય છે કે જે રસમ રસમની નામે ઓળખાય છે એ કેવું કે એક છે ને એ સંભાર કરતા આમ પાતળું હોય અને તે ભોજન સાથે જોડે લેવામાં આવે છે
ઓ બરાબર છે મેં તો પહેલી વાર સાંભળ્યું હ
હા અને કેવું કે રસમમાં ટામેટા આંમલી મરી અને મસાલાનો ઉપયોગ થાય છે એની અંદર અને ઘણા લોકો તેને છે ને ગરમ ગરમ જ પીવું પસંદ કરે છે
ઓ આમ તો હેલ્ધી કેવાય આમ તો બધું યુઝ થાય એમાં શાકભાજી ને એ બધું તુ
હમ, બઉ સાચે, એ બઉ હેલ્ધી એક આપણા માટે શું કેવાય ઓપ્શન હોય છે, ત્યાં આગળ પાછું દક્ષિણ ભારતની સૌથી પ્રસિદ્ધ વાનગી. એટલે, તો ઈડલી જ ત્યાં આંગળે ઈડલી, તો બઉ જ ખાવામાં આવે છે. ત્યાં, અગાળે
હા, એ લોકો ઈડલી સંભાર, જેમ આપડે નાસ્તામા ચા ભાખરી ખાઈએ, એ લોકો ઈડલી સંભાર નાસ્તામાં ખાય.
હમ, અને પાછુ ઈડલીને કેવું કે આમ વરાળમા પકાવવામા આવે, અને શું કે એના ઉપર આમ, તેલ ઓછું યુઝ, થાય એટલે છેને, એક હેલ્ધી ઓપ્શન થઈ, જાય આપણા માટે
હા, એજ ને તેલ નો વપરાશ પણ ઓછો, થાય અને આપણા શરીર, માટે પણ તેલ ઓછી માત્રામાં સારું એટલે હેલ્ધી કેવાય
હા, પાછું કેવું કે જો ઈડલી સાથે છેને, આમ નારિયેલની ચટણી, અને સમ ભાર જોડે ત્યાં આગળ આપવામાં આવતો હોય છે, તે આમ ખુબજ એકદમ સ્વાદિષ્ટ લાગે છે, ત્યાં અગાડે
હા, એજ ત્યાં તો નારિયેળની ચટણી પણ એટલી જ પ્રખ્યાત છે, લોકો આમ ત્યાં જાય, ને તો નારિયેળની ચટણી આમ પેલા ટ્રાય કરે, અને ત્યાં તો નારિયેળના ઝાડ પણ કેટલા હોય છે, જ્યાં જઈએ, ત્યાં આપણને જોવા મળે
હા, ત્યાં અગાડે ઝાડને, ત્યાં અગાડે નાળિયેરનું ઉત્પા દન, બહુ વધારે છે, ત્યાં દક્ષિણ ભારતમાં
તો, છે જ હા
હમ અને પાછું, કે આ શુ કેવાય બીજી, એક ત્યાં આગળ ખૂબજ જાણીતી વાનગી છે, છૈયેછે, ઢોસા
હા, ઢોસા મેમે ખાધા છે, મારી મમ્મી બવજ મસ્ત બનાવે છે.
વારે કેમ કે જો ઢોસા, પણ કેવું કે ઈડલી જેવા ખીરામાંથી થીજ, બનાવે પણ શું કે એ, આમ તવા ઉપર તવા ઉપર બનાવવામા, આવે એકદમ
હા, મને ખ્યાલ છેને, તવા પર આમ મતલબ શેકીને બનાવવામા આવે
હા, અને પાછુ ઢોસાના, પણ ત્યાં આગળ ઘણા વિવિધ પ્રકારો હોય છે.
જેમ, કે કેવા હોય
જેમ, કે જોને સાદા ઢોસા, મસાલા ઢોસા, રવા ઢોસા, અને પેપર ઢોસા એવા ઘણી બધી બધી અલગ અ, લગ પ્રકારના ત્યાં આંગળે ઢોસા શું કેવાય બનાવવામાં આવે છે.
હા, એ તો છેજ હ મારી મમ્મી બધા બનાવે છે, પણ એમાં સૌથી વધ ત્યારે મારી મમ્મી મસાલા ઢોસા ને ચીઝ ઢોસા એકદમ સારા બનાવે છે, આવજો ખાવા કદી
હા, હા પાક્કો, પાક્કો આવીશું
હા
હા, તો પણ કેવું, કે આ વાનગી પણ છેને, બાળક લોકોને એકદમ, શું કેવાય બહ ગમતી હોય છે, આ ઢોસા છેને, એ બધા નાના મોટા બધા ને બહુ ગમે ત્યાં આગળ અને અહિયાં બી બધી જ જગ્યા, ઉપર
હા, એકમ બધાને હાવ, કે ખબર ન કેમ શુંધદુ છે પણ એ કોઈ કોક જ એવું હશે જેને નહીં, ભાવતું હોય, બાકી બધાને ઢોસા ને ઈડલી તો ભાવતું જ હોય છે.
હા, અને પાછું એનો પણ એક અલગ પ્રકાર છે, જેને છેને, બીજું એક નામ આપવાવામાં આવું છે કે ઉત્તાપ
એ પણ ત્યાંની એકદમ લોકપ્રિય વાનગી છે, પાછી
હા ઉત્તપ પણ ત્યાં બહ ફેમસ છે, મેં સાંભળ્યું તું બધું જ મારે તો ટ્રાય કરવાની ઈચ્છા છે, એક વાર ઈચ્છા છે કે એ સાઈડ એમ જઈએ ફરવા, તો બધું અલગ અલગ ખાવા બી મળે અને, ત્યાં જોવા બી મળે બ
હા સા સાચી વાત છે સાચી વાત છે, કેમ કે છે ને ઉત્તપમ ઉપર એમાં કેવું કે ઢોસા જેવ પણ ઉત્તપમ ની ઉપર છે ને ટામેટા, ડુંગળી, મરચા અને બીજા ઘણા બધા શાકભાજી છે ને, આમ મક મકવામાં આવે એટલે છે ને એનો સ્વાદ કઈક અલગ જ આવે
હા હમ ઉત્તપમ, ડોસા, એલી બધું તો ત્યાં પ્રખ્યાત છે, જેમ આપડે અહં ગુજરાતી થાળીને એવું છે પ્રખ્યાત એ એું ત્યાં એ લોકોને એ, બધું પ્રખ્યાત હોય
હમ, અને પાછું ત્યાં આગળ શું કેવાય આપડે અહિયાં ને કે મીઠો લીમડો, કદી પત્તા એ પણ ત્યાં આગળ બહુ વધારે જ ઉપયોગ થાય છે, અહિયાં કરતાં પણ ત્યાં આગળ દરેક વાનગી માં એનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં આગળ જેનાથી સ્વાદ છે ને કઈ અલગ જ થઇ જાય એનો સ્વાદ છે ને એ બહુ એનો સ્વાદ બહુ જોરદાર આવ્યો ત્યાં અગાડે
ઓ સારું કે વયે તો એ વધારે
કે એકદમ શું કેહેવાય ત્યાંની તેની પરંપરાગત ભોજન એ છે કે, ત્યાં ત્યાં શું કેવાય ભોજન છે નેએમ કેળા ના પત્તામાં શું કેવાય આપવામાં આવે છે કે કેળા ના પત્તા ની ઉપર આપડે મૂકીને ખાવાનું છે
હા, એ પણ ઘણું બધી આનું મતલબ એ કલ્ચર મતલબ પરંપરા છે કે એ લોકો વર્ષો થી આપડે તો અહીંયા ઘણી બધું હવે નીકળી ગયું છે ડીસ આવે પછી કાચી ની પ્લેટ જાત જાતનું પણ, એ લોકો વર્ષોથી કેળાના પાનમાં જ ખાય છે એ લોક કોની કંઈક તો, એમાં વિશેષતા અને માન્યતા છે એું મેં કંઈક સાંભળ્યું ત મને યાદ ન થી
હા, અને પાછો કેવું કે એકદમ શું કેવાય, ત્યાં આગળ પાછો સવારનો નાસ્તો બી કેવું કે આપડે અહીંયા ચા, દૂત પણ ત્યાં આગળ ઈડલી, ઢોસા અથવા ઉપમા એવું બધું બધું બનાવવામાં આવતું હોય, છે. અને, ઉપમા બી પાછો એકદમ સ્વાદિષ્ટ લાગે હ
હમ, અ તો છે આપડે તો અહિયાં આ બધું જમવામાં બનાવવામાં આવતું હોય એ લોકો નાસ્તા મ
હા કેમકે કેવું કે, આ ઉપમાને મજા ને શાકભાજી ને અને શું કેવાય, એ બધું આવે એટલે એ એકદમ છે ને આપણા શરીર ને બહ પોષણ આપતું હોય છે
હમ, એ તો છે, પોષણ આપે જ છે એટલે એ બધું સવારે તો એવા જમ નાસ્તો કરવો જોઈએ, કે જે આપણા શરીરને પોષણને, એવું આપતું હોય.
હ, અને પછી ત્યાં આગળ નાસ્તામાં એક ડીશ ફેમસ છે, કે જે છે આમ વડા
હ
કેવું કે વડા જે નામ એની એક, શું કેવાય અડદ ની દાળ માંથી બનાવવામાં આવે જેને તેને સંભર અને ચટણી સાથે ત્યાં આગળે, લોકો ખાવાનું પસંદ કરતા હોય છે.
હમ, સારું કેવાય ઘણું બધું એ લોકો ખાય છે જે ચટણી જોડે જ ખાતા હોય. છે લોકો
હા અને પાછું કેવું કે તેમાં ત્યાં આગળ છે ને આમલી લીબુ એ બધા નો વધારે ઉપયોગ થાય છે ત્યાં આગળ આમ પબ્લિક ખાટું ખાવું વધારે પસંદ કરે છે ત્યાંની.
ઓ સારું કેવાય આપડે અહિયાં તો કેવું કે બધું ઓછી માત્રામાં બધું આપડે ખાઈએ જેમ આપડે કેવું કે છાસ વગર ગુજરાતીઓ ના ચાલે. એવું એ લોકો ને ચટણી વગર ના
હા.. કેમકે ત્યાં આગળ પછી એકદમ વિવિધ પ્રકારની પણ ચટણીઓ બહુ બધી બને જેમ કે નારિયેળ ની ચટણી ટામેટાની ચટણી ફુદીનાની ચટણી સિંગદાણા ની ચટણી આટલી બધી તો આપડા ત્યાં બી ના બનતીય એટલી બધી ત્યાં આગળ બને ચટણી અલગ
ઓ સારું કેહેવાય બધું ટ્રાય કરવા જઈશું આપડે બધા ટ્રીપ કરીએ ગોઠવીએ એ સાઈડ જઈએ અને આમ નવા નવા ફૂડ ને બધું ટ્રાય કરી અને ફરીએ એમ.
હ પાક્કું પાક્કું આપડે એક વાર આવી રીતે ત્યાં આગળ સ્પેશિયલ ખાલી તા ત્યાનું લોકલ શું કેવાય એકદમ પરંપરાગત રીતે નુ આમ ખાવાનું ખાવાનું પછી ત્યાંના પોશાક એ લોકોનું કેવી રીતે રહેણી કરણી છે આપડે એ બધું ત્યાં આગળ જોવા જઈએ શું એક વાર.
હું ચોક્કસ જઈશું આપડે બધા ભેગા થઈને એમ એકકાવો દિવસ નક્કી કર. કરીને પ્લાન કરીએ કે ક્યાં જવું છે શું કરવું છે પછી જઈશું ત્યાં.
ઓ.. હો પાકૂ અને મને આ ટોપિક ઉપર તમારો વાત કરીને બહુ જ આનંદ આવ્યો તમને ને કેવું લાગ્યું?
મને પણ ઘણું બધું જાણવા મળ્યું મને અ ભ એના વિશે આમ ઘણું બધું નોલેજ મળ્યું કે આવી રીતે બધું હોય ત્યાંનું કલ્ચર શું છે બધું એમ.
આ તો આપડે એકવાર ફરી એક નવો ટોપિક વિષય પર આપડણે ફરી જરૂર એકવાર ચર્ચા કરી. કરીશું.
હા ચોક્કસ ચાલો મળીએ બાય.
બાય.